હેલો કેમ છોબેન
મજામાં છું તમે કેમ છો બેન
બસ હું પણ મજામાં તમને મારી અવાજ આવ તે છે,
હા આવે છે, ને
બેન આજે તમારી જોડી મેં રમત ગમત વિશે વાત કરવા માગુ છું તો હું કરી શકું છું
કરી શકો છો
રમત ગમત આ શબ્દ છે, ને ખાલી રમત ગમત પૂરતો જ નથી આપણા જીવનની આપણી જીવનશૈલીઓમાં આપણા જીવનમાં અનેક જરૂરિયાતો આપડી અનિવાર્ય છે, એમાં એમાં રમત ગમત ન બી આપણા જીવનમાં ખુબ જ મહત્વનો પાક પાઠ રજવે છે, રમત ગમત આપણા શરીર ને રમત ગમતમાં ખેલકૂદ બચી જાતની રમતો અને ખેલકૂદો આવી જાય છે, જેઆ ખેલકૂદો આપણા જીવન શૈલી માં આપણને ખુબ જ ઉત્સાહી બનાવે છે, રમત ગમત નાનપણથી જ બાળકોમાં હોય છે, અને મોટાઓ સુધી પણ મોટા લોકો આમાં વિશેષ પાઠ ભજવે છે, રમત ગમત છે, ને શરીર માટે એકદમ તંદુરસ્તી અને મનને બી સ્કૂલ છોડ આગળ રાખે ને એવી રમત ગમતો છે, રમત ગમત માં આપણી બધીઓ ખેલકૂદી આવી જાય જેમકે નાનપથી જ આપણેે ફેલ ફુદડીઓ રમતા હતા અ નાના બાળકો સાથે જોડાકણા રમીને ગોલ ગોલ કરીને જોડાકણા ગાબા હતા પછી નદી પર્વત જેવી રમમતો રમતા હતા પછી બરફ પાની જેવી રમતો અને ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ કે વોલીબોલ હોકી એમાં બધી જ જાતની રમતો ન સમાવેશ થઈ જાય છે, ને આ બધી રમતો છે, ને આપણા જીવનમાં ખુબ જ આપણા જી શરીર આપણા જીવનમાં આપણા શરીરને સ્ફૂર્તિદાયક અને મનને પણ મનોબળ બનાવે છે. અ રમત ગમત થી છે, ને આપણું શરીર. સ્ફૂર્તિદાયક બને છે, જે આપણા શરીરના અંગો છે, ને એને એના દ્વારા. યોગ કરી શકે છે, આ રમત ગમત છે, ને ખાલી પૂરતા પ્રમાણમાં રમતગમત ની ઉમત. અ શબ્દ નથી તે છે, ને આપણા જીવન. ઉત્સાહજનક બનાવી મૂકી છે આપણા જરીર ને છે ને આપણે જીવનશૈલી માં. ખુબજ પાટ ભજવે છે. જેમ કે આ રમત ગમતમાં છે ને આપણા યોગનું. અને આપણેે જે વ્યાયામ કરીએ ને એનો પણ પણ સમાવેશ થઈ જાય છે એ હતી આપણા શરીર ને છે ને. ઉત્સાહજનક સ્ફૂર્તિ મળે છે. આજના જમાનામાં છે ને રમત ગમત નો એટલો મોટો ભાગ ભજવે છે ને. કે ગમત ગમત છે ને નાના છોકરાઓમાં નાન પરડથી સંપ હોય છે. ને રમત ગમત છે ને એકલા નથી રમાતા એમાં આવે છે ને સમૂહ જોઈએ. એમાં ટુકડી જોઈએ. એ તો જ એ રમત ગમત માં આનંદ હોય છે એકલા રમત ગમત કોઈ નથી રમત એવી છે જો એકલી રમત. હો જાણે કે ક્રિકેટ લઈ લો એમાં પણ દસ બાર લોકો નો સમાવેશ જોઈએ. ચ દસ બાર નહી તો ઓછામાં ઓછા બે ચાર જણ તો સમાવેશ જોઈએ ત્યારે ક્રિકેટ રમત હોય છે. કોકી લઈ લો એમાં બી બે ત્રણ ચાર જણા જોઈએ. પછી આપડે નાના છોકરાઓની જેમ આપડે. અ ગોડ ગોડ ફલફુદરડી. પછી નદી પર્વત એમાં બી આપડે એકલા નથી રમી શકતા એમાં બી. આપને સમ જોઈએ વચારજણનોો ભાગ જોઈએ એમાં. તો રમત ગમતથી છે ને આપણને સમૂહ માં રહેેવાની પણ. તાકાતને સમૂહ રહેેવાની આપણને. બધા સાથે કેવી રીતને સંપીને રહેેવાનું એનું પણ. શીખવવામાં આવે છે. ને આપણા સ્કૂલ પણ રમત ગમત નું છે ને ખુબ જ મહા યોગદાન છે. સ્કૂલોમાં બી ડાયરેક્ટ ભણવા ઉપ ડાયરેક્ટલી અ પેલું. ભણાવવા પર એ લોકો ખાું પૂરા જોર નથી આપતા. એ બધી સ્કૂલોમાં એક સબ્જેક્ટ છે ને અ રમત ગમત નું હોય છે. જેને આપણે પરયર તરીકે. એ અર્ધા કલાક નો સમાવેશ થાય છે. ને એમાં છે ને છોકરાઓને બહાર લઈ જવામાં આવે મેદાનમાં એ લોકોને મન. પ્રમાણે એનો એ છોકરાઓના મન થી પૂછે કે તમને કઈ રમત રમવાની છે. એ પ્રમાણે એ લોકોને રમત રમવાનું કે છે પછી દોડમ દોડ કરાવે છે. એટલે આજના જીવનશૈલીમાં છે ને રમત ગમત નું ખુબ જ મહત્વ છે. ને આજના છોકરા આજના યુગો ના છોકરા. છોકરાઓને છે ને આ રમત ગમત નું ઓછું પેલું ભંધ થઈ ગયેલું છે કેમ કે. આજના છોકરાઓ છે ને આધુનિક જવાની બધી ટેકનોલોજીઓમાં. ટેકનોલોજીઓમાં પોતાનું અ સમયગાળો કરવા લાગે છે મોબાઈલ. બતી મોટી વસ્તુ છે. મોબાઈલ આજના છોકરાઓ છે ને મોબાઈલ ના વધારે પૂરતા પોતાનો સમય ગાળે છે. આજના છોકરા આજના યુગના જમાનાના છોકરા છે ને. ખેલ શું છે રમત ગમત શું છે. અ લોકોમાં બેસવાનું સાથે મળીને રમવાનું એ બધી વસ્તુ. છે લોકોમાં હમણાં ઓછું પ્રમાણ થઈ ગયું છે કેમ કે લોકો પોતાનો છે ને વધારે સમયગાળો છે ને. મોબાઈલમાં લેપટોપમાં. ને એવી વસ્તુઓમાં એવી વસ્તુઓમાં એ લોકો ગાળવા લાગેલા છે એટલે. આજના મા બાપે છે ને પોતાના છોકરાઓને આજના જમાનોમાં ઉત્સાહ આપવો જોઈએ એ લોકો છે ને એ લોકોને બહાર રમાવું જોઈએ કેમ કે બહાર રમતો ગમતો રમવાથી છે ને આપણને પર્યાવરણ નો હવા ન બધા આપણા શરીર માં છે ને આપણને સ્ફૂર્તિ બનાવે છે આપણા શરીર માં આપણના અંગોને સ્વસ્થ રાખે છે જેમ દોડએ આમ કેને દોડવાથી દોડવાથી આપણા શરીર ને નવી સ્ફૂર્તિ મળે છે નવી આપણા શરીરને પ્રેરણાદાયી રૂપ નવી ઉર્જા પ્રાપ્ત થાય છે જેથી આપણા શરીરના અંગો પણ સ્વસ્થ રહે છે આપણું ખૂન ન સંચાલન છે ને એ બી બરાબર થાય છે એટલે કોઈ બી રમત હોય ને એ એ કોઈ બી રમતો હોય ને એમાં આપણું મન મન પણ આપણું આગળ વધે છે મનને પણ એ તેજ બનાવે છે અને આપણા શરીરના અંગોને બી જે છે ને એ મોટા પ્રમાણમાં છે ને અ સારા બનાવે છે જેથી આપણને રોગચાળો ને રોગોમાં ફસવાની છે ને ક્ષમતા પણ ઓછી થાય છે એટલે આજના છોકરાઓ છે ને તે ભૂલી ગયા છે તો એ લોકો ના મા બાપે ને આપણા આસપાસમાં રહીને આપણને રમોત્સવ નું અ મહિનામાં કે બે ચાર છ મહિનામાં આપણને આયોજન કરવું જોઈએ જેમ કે સોસાયટી હોય ફળય હોય કે ફળિયામાં સોસાયટી વગેરેમાં છે ને આપને આપણા છોકરાઓના વિશે જાણવીને બધાઓના કુટુંબપે સંપ મળીને છ મહિનામાં કે બે ચાર વર્ષમાં એક સમય એવો ગાળવો જોઈએ સંડે નો દિવસ કાઢીને છોકરાઓને ભેગા કરીને એ લોકોને સમૂહ માં ટુકડીમાં રમવાની એ લોકોને ઉત્સાહ આપવો જોઈએ તેથી છોકરાઓને ખબર પડે કે મોબાઈલ ના ભાર ભી છે ને દુનિયા છે જે પહેલાના જમાના છોકરાઓ તો ખુબ જ રમતા હતા આજના જમાનાના છોકરાઓ છે ને બહાર જોવા ઓછા મળે કેમકે એ લોકો મોસ્ટ ઓફ આજે દરેક ના છોકરાઓ બધા ના ઘેર માં છે ને જેટલા માણસ તેટલા પ્રમાણમાં એ લોકોની એટલા જ મારા જ પ્રમાણણે એ લોકોના પાસે મોબાઈલ હોય છે લેપટોપ હોય છે એટલે એ લોકોને છોકરાઓ છે ને આજનું જીવન પોતાની મોબાઈલ માં વ્યતીત કરવા લાગે છે ફરિયાઓમાં તમે જોય આજે શેરીઓમાં રસ્તા ઉપરને ફળિયા ઉપર છોકરાઓ ઓછા નીકળવા માંડ્યા છે કેમ કે લોકોનું છે ને પોતાનું અડધું જીવન તો મોબાઈલમાં જ જોયા કરતા છે એટલે આપણને છે ને આપડી એ મા બાપની ફરજ હોય છે આપણી બધાની ફરજ છે કે આપડા એના છોકરાઓને છે ને બહાર કાઢવું જોઈએ એ લોકો વિશે રમત ગમત વિશે આપડે એ લોકોને ઉત્સાહ કરવો જોઈએ એ બેન એમાં તમારું શું માનવાનું છે
થાય ચોક્કસીધું ર ચોકસ ખુબ જ જરૂરી છે
મરા આપણા જીવનનો છેને મહત્વપૂર્ણ ભાગ છે ને તેમ પણ રમત ગમત થી શરીર ને છે તંદુસ્તી મળે છે અને મ પેયમ પૂ એથી શરીર માં છે ને પછી સફળતા મળતી હોય છે શક્તિ મળતી હોય છે વધતો હોય છેસ્તના સમય અને મહત્વનો ટીમ અને પછી હાજી ચાલતી જ રહે છે માણીને કામ કરવાની છે ને ભાવના પણ ખ છે વિદ્યાર્થી માટે જાણે તો રમત ગમત ખુબ જ જરૂરી છે બાળપણમાં બાળપણમાં બાળકોને છે ને રમત ગમત રમવી જ જોઈએ કારણ કે મોટા થયા પછી ર રમવાની એટલે ટાઈમ નથી મળતું. અને તમે જેમ કીધું ને પૌરાણ જમાનામાં બધા બાળકો રમતા હતા પણ હાલના, સમમાં બધા મોબાઈલમાં વ્યસ્ત રહે છે હા તે સાચું છે પહેલાનું જમારા મા લોકો ને એટલે પછાડી એટલે ઘેરમાં ખીચને લાગતી કે બહુ રમી લીધું. પણ હવે ના સમયમાં તો મા લોકો કહે છે કે જઓ રમી ન પણ બાળકો સમર્થ નથી. તે શાળા થી આવીને મોબાઈલ જ અડે છે મોબાઈલ માં જ રહે છે તે રમત રમતા જ નથી આખો દિવસ અભ્યાસ કા ને પછી થોડી વાર છે રમવાના મન તાજુ થ જાય છે અને, અને આ અભ્યાસ માં પણ વધુ ધ્યાન રહે છે ક્રિકેટ છે, કબડ્ડી છે, ખો ખો છે, પછી ફૂટબોલ છે, વોલીબોલ છે, બેડમિન્ટન છે, આ માં છેને પછી ડોળ હા એ જે બધી રમતો છે ને, તેમાં લોકપ્રિય છે બધાનું અને તે ખુબ જ સારું લાગે છે રમવાનું અને, તેનાથી કસરત અને તંદુરસ્તી વધે છે. રમત અરમના દ્વારા છે ને, દેશો નામ પણ વિશ્વમાં ઉજવનાર, ઉજવાણ થયું છે આપણા દેશ ના છે ને ઘણા, ખેલાડીઓ છે ને અમેરિકા એશિયા ગેમસ અને અન્ય આંતરરાષ્ટ્રીય છે ને, સ્પર્ધાઓ ને છે ને ભારતમાં છેને ગૌરવ આપ્યું છે. સરકાર ના પણ રમત ગમત છે પ્રોત્સાહન આપવા માટે વિ તકીય યોજનાઓ છે ને, સુધ પૂરી પાડવી જોઈએ, આજના સમયમાં મોબાઈલ, પછી વધતા ઉપયોગ નો કારણ છે ન, બાળકો બહાર ઓછું જાય છે. જેમ કે હું કીધું કે તેથી દરેક બાળકોને છે ને, અ યુવાનો દરવાજો, દરરોજ થોડો સમય તો રમવા ગમો છે કેમ રમવો જ, જોઈએ જરૂર તેમાં ફાળો આપવો જોઈએ. રમત ગમત માત્ર મનોરંજન જ નથી પરંતુ, સારા છે ને સ્વાસ્થ્ય માટે પણ સારું છે પછી સારા વ્યક્તિગત માટે, સારું છે, સફળતા જીવન ની આધાર પણ આપે છે, તેથી છે ને દરેક ક્તિ નિયમિત રમત ગમત તો એટ ભાગ લેવો જ જોઈએ તેમાં. રમત-ગમતમાં માનવ જીવનને છે ને, અંદાયમન. ને સ્વાસ્થ મળે છે.
હ.
પ્રાચીન સમયથી છે ને, જે લોકો છે ને વિવિધ. રમતો રમતા હતા ને, તે રમત ગમતની છે ને, શરીર મ એ ખુબ જ તંદુરુસ્ત હતા, બ એના વિકાસ કરતા હતા. જે લોકો જે નિયમિત રમે છે ને, તેઓ વધુ તંદુરસ્ત સાફ પછી
ચપ ચપળ અને આત્મવિશ્ર્વાસ ઇક હોય છે. હા, રમત-ગમત બે પ્રકારો છે, આ આયુ ડોર રમતો અને ઇન્ડોર રમતો, જેમ કે આઈડોર રમતોમાં છે. ક્રિકેટ પછી, ફૂટબોલ, કબડ્ડી, ખોખો પછી કી અને વોલીબોલ જેવી. બાર રમવામાં આવે છે, આઉટડોર રમતમાં તો જેમ ચે છે, કેરમ છે, પછી ટેબલ પર રમતી પછી ડેનિસ છે. અને લુડો છે એવા જે મોબાઈલ પર ને બેસીને રમાય ને તેવી રમતું રમત ગમતથી છે ને શરીર મજબૂત બને છે મન સારું રહે છે રોગ્ય પ્રતિકારક શક્તિ વધે છે અને માનસિક તળાવ ઓછો થાય છે મ તો આપણને જ નસી તો પછી સમય પાલન પણ શીખ છે ધીરજ પણ શીખાવે છે તેમાં તો હારી જ ચાલતી જ હોય છે ટીમ સાથે જે મળીને કામ કરવાની જે કળા છે ને તે ખૂબ જ શીખાવતી હોય છે જીત અને હાર બંનેના સમાન રીતે છેને સ્વીકારવા માટે છે ને ભાવના તે રમત ગમતથી જ વિકસે છે ભારતના ક્રિકેટર સૌથી લોક્રય રમત છે તમને ખબર જ હશે કે નાનાથી મોટા બાળકો મોટા લોકોને પણ ક્રિકેટ ખુબ જ ગમતું હોય છે પરંતુ કબડ્ડી ખોખો હોકી ખોખો બેડમિન્ટન પછી કુષતી અને આ બધા જ પણ છે ને આપણા ખેલાડીઓ છે ને વિશ્વ ભારત દેશ ન છે ને ગ વધ્યું છે રમત ગમત છે ને જીવન છેને ખુશહાલ સ્વસ્થ અને સફળ બનાવે છે તે